બોલો સુ કરો છો. બસ જો સવાર પડી છે અમારી તો
હહો
આજનો રવિવાર નો દિવસ
હા
વિચારેએ
શું
આજે રવિવાર નો દિવસ એટલે આરામ નો દિવસ તમે બોલો તમે શું કરો છો બેન.
બસ હાલ તો બેઠા છી હવે નાસ્તા ખાવાનું વિચારીએ વિચારીએે કે બહાર થી કશુંક મંગાવીએ.
જંક ફૂડ ખાવું જોઈએ.
ના ખાવું જોઈએ પણ
એમાં પણ આ ચોમાસાની ઋતુ એટલે ખુલ્લો ખોરાક હોય વાસી ખોરાક હોય. અને એમાં પણ કેટલા બધા માખી મચછર એવું બધું બેઠેલું હોય. તો કેવું લાગે બટ એવું નથી કે હું પણ નથી ખાતી હું પણ ખાઉં છું પણ હું બને ત્યાં સુધી ચોમાસામાં એને અવોઈડ કરું છું.
હા એ તો સાચી વાત છે અને આજના સમયમાં તો આમ જંક ફૂડ નો સ્વાદ લોકોને આમ ખુબ આકર્ષે છે.
હ
પણ હ ઘણી વાર આ સ્વાદ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી મોટું આમ જોખમ બની જાય છે.
હા આપણા ટેસ્ટ તો સંતોષવા માટે આપણે ખાઈ તો લઈએ છે પણ એ પછી બીમારીઓનું કારણ બને છે. અને એમાં પણ આહીંયા ફૂગ લાગી ગયો આપ ભેજ વાળા વાતાવરણમાં ફૂગ તો જલ્દી લાગી જાય કોઈ પણ રાખને ફૂગવાળો હોય અને વેચાતો ના હોય એટલે વાસી પણ હોય એટલો
હા એ તો સાચી વાત છે. અને આધુનિક જીવનમાં તો જંક ફૂડ નું ચલન પણ ખુબ વધી ગયું છે.
ખુબ જ વધી ગયું છે તમે તો મને પહેલાના જમાનામાં કશું જ પણ અ લોકોને થતું નહોતું એ લોકો ઘર નું તાજુ અને ઘરે બનાવેલો હેલ્ધી ખોરાક જ ખાતા તા. પણ અત્યારે આપડણે ઘરે પણ બનાવીએ ને તો પણ આપણે વધારે પડતો તેલનો વપરાશ કરીએ માસ ચિજ એ બધા વપરાશ છે આપણા શરીર ની ચરબી આપડું પાચક શક્તિ બધા પર અસર પડી છે.
હા એ તો સાચી વાત છે અને આજ આજકાલ તો પિઝા લઈ લો બર્ગર લઈ લો નૂડલ્સ લઈ લો
બધી જ વસ્તુ મેંદા ની
હા એટલે આપણા પેટમાં કે આગળ જતા એ નુકસાનકારક પણ બનતું હોય છે.
સાચી વાત છે.
હા.
અને અત્યારે જે રીતે એ લોકો મસાલાને એ રીત વાપરે છે, ને આપણને તરત જ પેટમાં બળતરા થવા માંડે આપણે હવે છે, ને એને પાચન કરવા માટે કેપેબલ જ નથી એમ એવો ખોરાક થઈ ગયો છે.
એ તો સાચી વાત છે. અને જંક ફૂડમાં તો આમ સામાન્ય રીતે વધારે પ્રમાણમાં તો તેલ છે, મીઠું છે. ખાંડ છે. અને ચરબી હોય છે, જે જ્યારે શરીરને જરૂરી વિટામિન્સ ન્યુટ્રીયન ફાઈબર છે, એ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે.
સાચી વાત છે.
હા.
ને ઘરે જયારે બનાવતા હોય ને ત્યારે આપણે શુગર ની જગ્યાએ ગોળ નાખીને બનાવતા હોય કે કશું આપણેે એમ ધ્યાન રાખતા હોયએ એમ આપણા સ્વાસ્થ્યનું
હા એ તો આપડે જયારે ઘરે બનાવીએ ત્યારે એકદમ ઝીણવટ પૂર્વક કે કશું વધારે ના પડી જાય કશું ઓછું ના પડી જાય બહુ વધારે ઓઈલી ના થઈ જાય એ બધાનું ધ્યાન રાખતા હોઈએ
એટલે અને એના લીધે તો જો રોજ રોજ ખાઈએ ને આપણે વસ્તુ તો શરીરમાં ચરબી સુુગર વધી જાય વજન વધે અને એના લીધે હૃદયરોગ તો હવે સામાન્ય થઈ ગયો છે. અને આપણને એવું લાગે કે ક્યારેક ક્યારેક ખવાય મર્યાદિત માત્રામાં ખવાય પણ એને ક્યા કાયમ માટે તો ના જ ખાઈ શકાય એમ અને એવું નથી કે બધી બારની જેટલી પણ દુકાનો છે, બધે જ ખરાબ જ ખોરાક મળ તો ઘણી એવી સારા પણ રેસ્ટોરન્ટ અને સારી પણ સ્ટોલ હોય છે, કે જ્યાં એકદમ હાઈજીન સાથે બનાવવામાં આવેલું હોય છે, પણ એ વ્યક્તિ એવા બધા ઓછા હોય છે.
હા અને ઘણી વાર તો અમુક બહારની દુકાને ખાવાનું ઘણી વખત સ્વચ્છતા વિના પણ એમ તૈયાર થતું હોય છે, ખાલી કપડાથી આમલું શી કાઢે પણ એ કપડું તો કેટલી વાર યુઝ થયેલું હોય છે.
સાચી વાત છે. અને એ ક્યારેક હોય હવે ચાલે કે બર્ડ છે, કે પિકનિક પર ગયા છે, કે કશું ખાવાનું બનાવી શકાય એવું નથી તો એવું ચાલે પણ રોજની આદત બનાવી દઈએ તો પછી એ વસ્તુ આગળ જતાં આપ આપણને જ જોખમકારક થાય છે.
હા અને આપડે જોઈએ તો ખુલ્લામાં રાખેલો ખોરાક છે. વારંવાર ગરમ કરેલું તેલ છે, અને અયોગ્ય રીતે સંગ્રહિત જે ખાવાના પદાર્થ ફૂડ પોઈઝનિંગ પેટનો રોગ અને ચેપનું કારણ બની શકે તા હોય છે.
હમ.
હા.
અને આજે તો એવું નથી કે મોટાઓ નાના બાળકોમાં આ વસ્તુનું વધારે હોય છે, વલણ કે એ લોકો નાનપણથી જ જંક ફૂડ ખાવા માટે ટેવાયેલા હોય છે. કંઈક નથી ભવતું તો મમ્મીને પાસ્તા પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ સેન્ડવીચ આપી દે છે, અને એને રડવાથી અટ એટલે શાંત કરી દે છે, કે રડે નહીં પણ એવું પહેલેથી જ જેમના મા બાપે ન કરવું જોઈએ, હા એ વસ્તુ ના અલ્ટરનેટિવ છે જેમકે તમે બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ કેવું બહાર થી આપો છો. તો મને ઘરે બનાવીને આપો પીઝા ને પાસ્તા આપો છો, તો એ ઘઉના બનાયેલા ઘરના બનાયલા આપો એ પણ તમે ઓલ્ટરનેટિવ યુઝ કરી શકો છો એમ. તમે વસ્તુને ઘેર જ એવી રીતે યો બનાવીને રિપ્રેેશ કે બાળકને બહાર ખાવાનું મન જ ના થાય,
સાચી વાત છે, અને આજકાલ તો લોકો દેખા દેખીમાં પણ બહાર ખાતા હોય છે.
હા, અત્યારે તો મોંઘા મોંઘા રેસ્ટોરન્ટ પછી અલગ અલગ વાનગી જેમ કે થાઈ ફૂડ થઇ ગયું, મેક્સિકન થઇ ગયું, જેપનીઝ તો આ બધું કોન્ટિનેન્ટલ ફૂડનું પણ અત્યારે એટલું બધું વલણ છે, ને કે આપણા જમાનામાં તો આપણે બહારની પાણીપુરીને પફ ખાતા હતા ને તેમાં પણ સંતોષ માનતા હતા, પણ અત્યારની આ જનરેશનને તો કોન્ટિનેન્ટલ ફૂડ આવી ગયું છે, કે આજે કયા કન્ટ્રી નું ટ્રાય કરું તો આજે મેક્સન કર તો કાલ હાય ફૂડ ખાઈસ, બીજા દિવસે આ ખઈશ આપડે તો એવા નામ પણ નથી સાંભળ્યા, અમુક અમુક ડીશ ના કે જે આપણે આપડી લાઈફમાં ક્યારેક ખાવાનું તો વિચારણ નામ પણ અત્યારે સાંભળતા હઈશું અને નામ સાંભળીને આપણને તો આઈડિયા ના જ આવે કે એમાં શું હશે.
હા, એ તો સાચી વાત છે, અને દેલી તમે જો જમ ફૂડ ખાવ તો પછી અમુક બીમારીઓ પણ થઈ શકતી હોય છે, જેમકે હૃદય રોગ લઈ લો, બ્લડ પ્રેશરને લઈ લો, દાંતની સમસ્યા લઈ લો, અને તમે કીધું એમ પાચન તંત્ર ના રોગોનું પણ જોખમ વધી જતું હોય છે.
હમ્મ. ને ઘરનું તાજું ભોજન હોય, લીલા શાકભાજી હોય ફળો, દાળ, દૂધ, દહીં, સુ કામેવા એ બધું ખાવ તો આપણને પેટને પણ સંતોષ થાય કે ના ખાધું છે, કેવાય અને યોગ્ય પ્રમાણમાં જે પણ તત્વો જોઈએ છે, આપણે એ પણ આપણને મળી રહે.
હા, એ તો સાચી વાત છે. એટલે બને એટલું તમારે બહારનું જે ખાવાનું છે, જંક ફૂડ એ ટાળવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય જીવન માટે,
અને અત્યારે નાના બાળકોમાં પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને અ ચર્ચમાં આવી જાય છે લોકોને શરીર વધવા લાગે છે, હાઈટ નથી વધતી, તો આવા બધા જે દેખાય છે એનું ક્યાંક ને ક્યાંક કારણ જંક ફૂડ જ છે.
હા, એ તો સાચી વાત છે. આપડે જોવા જઈએ ને તો બાળકોને આપણેે જે પૌષ્ટિક ખોરાક છે, ને એના માટે પ્રેરિત પણ કરવા જોઈએ, અને એમાં તો માતા પિતા અને શિક્ષણ કોની પણ આ મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે.
હા, અત્યારે અમુક જો ને તમે ઇન્ટરનેશનલ સ્કૂલો કેવું કશું હોય છે, ને તો એ લોકો ના મેન્યુ માં એ લોકો પાઉભાજીને પીઝા ને એ બધું રાખે છે, એની જગ્યાએ એ કઈક હેલ્દી ઓપ્શન રાખતા હોય, તો કેટલું સારું પણ એ લોકો ત્યાં એ બાળકોને જ ખાવા માટે પ્રેરે છે, એ લોકોના કેન્ટીનમાં પણ એવી બધી વાનગીઓ હોય છે, જેથી બાળકો લલસાય જાય જવા માટે.
હા, એ તો સાચી વાત છે, અને માતા પિતા શિક્ષકો એમ બાળકોમાં બાળપણ થી, જે આમ સારા ખોરાક ની આદત વિકસાવે તો જંક ફૂડ ના, નુકસાન વિશે સમજાવે તો સ્વસ્થ જીવન શૈલી અપનાવવા માટે આમ પ્રોત્સાહિત કરી શકે છે.
અને આ ખોરાક એવો છે, કે સરળતાથી મળી જાય ખોરાક સ્વાદિષ્ટ પણ લાગે અને, આકર્ષિક રીતે પીરસવામાં આવે ને એટલે વધારે આપણને મન લલ જાય પરંતુ માત્ર સ્વાદ સારો હોવાનો અર્થ, એવો તો નથી કે આપણા શરીર માટે સારો હોય આપણું શરીર એક મશીન જેવું છે. જે મશીનને યોગ્ય ઈંધણ જોઈએ તેમ શરીરને પણ પૌષ્ટિક ખોરાકની જરૂર પડે અને, જો આપણે શરીર ને ખોટું ઈંધણ આપીએ તો એની, અસર આપણે સ્વાસ્થ્ય પર પડે હવે પેટ્રોલ ની ગાડીમાં હું ડીઝલ નાખી દઉ તો શું થાય
હા, સાચી વાત છે. એટલે આમ સ્વાદ થોડા સમય માટે હોય છે, પણ સારું સ્વાસ્થ્ય આખી જિંદગી આપડો સાથ આપતું હોય છે.
હમ આજનું યોગ્ય ભોજન એ, આવતી કલનું આપણું સારું સ્વાસ્થ્ય છે
એ તો ઘણી સાચી વાત કીધી તમે અને, આરોગ્ય જેમ સાચી સંપત્તિ અને, સારું આરોગ્ય સારા આહાર થી જ મળતું હોય છે.
સાચી વાત છે, અને નાની નાની આદતો આપણું. આખું ભવિષ્ય બદલી શકે છે, તો એ નાની નાની આદતો આપણે પાયાથી જ સુધારી દઈએ. તો આગળ જતાં એ, આપણે ઘણો બધો ફાયદો.
હા એ તો સાચી વાત છે.
કહો બીજું તમે, આજે ઘરે બનાવીને જમો અમે બહાર થી ના જમશો
હા, અને ચોમાસું પણ આવી ગયું છે, જુઓ ને અમુક વાર તો. પાણીપુરી માં અને એમાં પણ પેલી પૂરીઓ જ્યારે પેલી એ થઈ જાય. એના લીધે પેટમાં ખરાબ થઈ જતું હોય છે.
કેવા તેલમાં તળતા હશે કેવો લોટ વાપરતા હશે કેવી રીતે બનાવતા હશે એ જુઓ ને તો તમને એટલી બધી ચીતરી ચડે કે ખાવાનું મન ના થાય.
હા, સાચી વાત છે, વાંધો નઈ સારું સારું ચલો.
મળીયે.
હા.